હલો, ક્રષ્ણભાઈ કેમ છો તમે? બધા મજામાં છે ને ઘરે બધા?
હલો, જય શ્રી કૃષ્ણ ભાઈ, એકદ મજામાં, ઘરના પણ બધા મજામાં છ છે, અને સારી રીતે જીવન વિતાવી રહ્યા છે. તમારી ઘરના કેમ છે? અને હાલમાં તમારી બાજુ વાતાવરણ કેવું ચાલી રહ્યું છે?
હા ભાઈ અમારા ઘરના પણ બધા સારા છે, અને હમણાં જે વાતાવરણ તમે જાણો છો, કે બધા ગામડાં પણ ઓમ બદલી રહ્યું છે. એટલે કે હવે જે ગામડાનું બધું જે બધું પેલા જે ક્લાયમેટ હતું, તો અજીક ચેન્જ થવા માંડ્યું છે. કારણ કે તમે જાણો છો, કે આપણા ગામડામાં ઘણા બધા લોકો એમ બધા ગમે ત્યાં ટન એટલે કે અમ પર અમુક લોકો ઓર જાગૃત હોય છે, ગમે ત્યાં બધુ ગન ગંદકી કરે છે, ગમે ત્યાં ધૂમ્રપાન ગને ગમે ત્યાં બધો ફેંકે છે, ને એવું બધું કરતા જોવા મળી રહ્યા છે. એટલે મારે તો એ લોકોને એજ કેવું છે, કે ભાઈ તમે આવું હમણાં થી કરશો. અને તમે તો મોટા છો, કે પછી તમને જોઈને બધા આજકાલના જે બધા યુવા બાળકો કે પછી આજકાલની બધી જનરેશનથી તમને જોઈને શીખશે તો પછી એ લોકો ના મનમાં શું થશે કારણ કે એ લોકો પણ આવું બધું ગમે ત્યા ખાઈને બધું કચરો ગમે ત્યા ફેંકસે તો પછી આપણા દેશને ને આપ જે ગામડુંમાં જે આપણે રહીએ છીએ તેને આપણે ગંદકી કરીને શું મત લબ કારણ કે આપણા જે ત્યાં રહીએ છીએ ને આપણા દેશને ખુબ સમૃદ્ધ બનાવવું જોઈએ અને આપણા દેશને ખૂબ આગળ લઈ જવું જોઈએ કારણ કે બીજા ના દેશ કરતા તો આપણો દેશ ખૂબ ઘણો સ્વચ્છતાના પ્રત્યે ખુબ પાછળ છે કારણ કે તમે જાણતા કે આપણા દેશ કરતા જે બહારના દેશો છે. જેમ કે ચાઈના છે પછી ઇંગ્લેન્ડ છે લંડન છે ફ્રાન્સ છે કે પછી ફિલિપિન્સ છે કે પછી આ સ્કોટલેન્ડ છે તમે જાણો છો કે તે કેટલા બધા સાફ દેશ છે. અને આજુબાજુ કોઈ પણ પ્રકારની ગંદકી પણ નથી જોવા મળતી અને જે એ લોકોનું જે નદીઓનું પાણી કે પછી આજુબાજુ પેલું પાણી જે વધુ હોય તે એકદમ તાજું અને એકદમ પેલું હોય છે કારણ કે આપણા જે તમે જાણો છો કે આપણા જે દેશમાં બધી નદીઓ શહેરો એટલે કે જે તળાવો અને નહેરોમાં પાણી એટલું ગંદકુ ગંદકી વાળું પાણી આવે છે. કે જેના કારણે આપણા દેશના બધા લોકો બીમાર પણ પડે છે. એટલે કે આપણા દેશમાં આવી બધી પરિસ્થિતિ જો રહેશે તો પછી આપણા દેશ ક્યાંથી આગળ વધે કારણ કે તમને પણ ખબર જ છે કે આપણા દેશમાં આવું બધું થવાનું થઈ રહ્યું છે ને આપણા દેશમાં ઘણા બધા લોકો આવું બધું કરી રહ્યા છે. કારણ કે અવે આપણા દેશમાં તો તમે જાણો છો કે એવા ગામડાઓ પણ હવા એવા નજીક એવા ઘણા બધા ઉદ્યોગો પણ આવી રહ્યા છે. જેના કારણે ગામડાઓમાં ઘણા બધા પ્રકારના બધી ઝેરી વાયુઓ ગંદકી પછી કે પછી આજુબાજુ બધું ખૂબ દુર્ગંધ કે પછી આજુબાજુ જે બધું ઉદ્યોગોને કારણે બધો કચરો નો નિકાલ ગમે ત્યાં ગામડાના ઈલાકોમાં કરી દે છે. અને પછી ગામડાના લોકો પણ એટલે અમારા ગામડામાં પણ એવું થયેલું કે અમારા ગામના એવા નજીક જેઓ જેમ કે કોઈ ઉદ્યોગ ચાલે કે આવ આવવાનું હતું અને ત્યાં બધી એક સારી એવી વસ્તુઓ ઉપયોગ કરતા હતા પરંતુ એ લોકો કચરો નિકાલ છે ને ગામડા ના નજીક જ ક રતા હતા જેના કારણે અમણાં ગામડાના લોકોને ખૂબ એટલે કે ખૂબ એટલે કે એટલે કે ગમે તે પ્રકારની હવામાન અને બધે કચરાના કારણે રોગચાળો ફેલાવવા માંડ્યો હતો. પછી અમારા ગામડા લોકોને ઘણા બધા લોકો બીમાર પણ પડ્યા હતા. પછી અમે એ લોકોને જઈને ત્યાં મુલાકાત લીધી કે ભાઈ તમે આવું નહી કરો કારણ કે તમે જો આવું કરશો કે પછી અમારા ગામના લોકો ક્યાં જશે કારણ કે ગામડામાં તો ઘણા બધા લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે સારી રીતે જીવે છે. પરંતુ તમે આવું બધું ઉદ્યોગના લીધે તમે અમારા ગામને ખુબ દૂષિત કરો છો અને આવું બધું કચરો ફેલાવીને આપણા દેશને પણ તમે દૂષિત કરો છો એટલે કે હવે આપણે જો આપણા દેશને સારું સમૃદ્ધ બનાવવા માટે સારી એટલે કે આજુબાજુ વસવટ એટલે પેલું કરવું જોઈએ અને આપણા દેશમાં સારું એ પેલું રાખવું જોઈએ કારણ કે આપણે જો આપણા દેશને નુકસાન વધારે કરશું તો પછી આપણા દેશને ક્યાં આગળ વધશું કારણ કે આપણા દેશ તો ખુબ એમ કેમ આપણો દેશ વિકાસશીલ થવા માંડી રહ્યો છે આપણો દેશ વિકસિત નથી કારણ કે ઘણા બધા વિકસિત દેશો છે જેમ કે અમેરિકા છે પછી ચીન છે એ બધા વિકસિત થઈ ગયલા છે એમ એટલે કે પરંતુ આપણા દેશ અને વિકસિત થવા માંડી રહ્યો છે એટલે કે આપણા દેશ વિકાસ થવા માટે આપણે જે પ્રદૂષણના પ્રદૂષણના કેટલું વધારે છે તે આપણે ઓછું કરવું જોઈએ કારણ કે આપણા દેશમાં ઘણા બધા જંગલો કે પછી અન્ય પ્રકારના જે બધા ઝાડવાઓ તે પણ હવે કપાવા માંડ્યા છે. એટલે કે એવું જે જંગલો છે તે કપાવાની કારણ કે જે જંગલો કપાવવા છે તમે જાણો છો કે ઘણા બધા પ્રાણીઓનું બધું ઘર છીનવી લે પાણુ પક્ષીઓનું ને પછી આપણા દેશ એટલે આપણા શહેરમાં આપડા ગામડામાં બધા જોવા મળી જાય છે દીપડો છે સિંહ છે વાઘ છે એ ગમે ત્યાં ફરતા થઈ જશે પછી આવો કોઈ આપડા ગમે ત્યાં આપડે જઈએ તો પછી આપડા પર એ એટલે કે ઓલું જપ્તો બી મારી શકે છે એટલે કે આવા પ્રાણીઓનું જે ઘર જંગલ તે જંગલ જ રહેવું જોઈએ. અને આપડે પણ વધારે વધારે વૃક્ષો વાવો ખુબ જરૂરી છે કારણ કે આપડે જો વૃક્ષો વાવશું તો પછી ઓક્સિજન પ્રમાણ પણ વધશે અને તેના કારણે આપણે શ્વાસ લેવામાં તકલીફ નહી પડે કારણ કે જો વૃક્ષો વાવાથી આપણને ઓક્સિજનનું પ્રમાણમાં ખુબ વધારે જોવા મળે છે જેના કારણે આપણું જે વાતાવરણ છે. અને પર્યાવરણ છે તેને ખુબ જ સારું એવું પેલું મળે છે કારણ કે જો વાતાવરણમાં જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે રહેશે કાર્બન ડાયોમોનોક્સાઇડ નું વધારે પ્રમાણ રહેશે તો પછી આપણને શ્વાસ લેવા તકલીફ પડવાની જ છે. એટલે આપણે એ વિચારવું જોઈએ કે ભાઈ આપણે જેટલું ને વધારે પ્રદુષણ કરતા અટકાવવું જોઈએ. અને અમારા જે ગામડાઓ માટે અમારે તો ખુબ સારી રીતે એમા તો એક પહેલા જે પ્રદુષણ થતું હતું તેના અટકાયું છે પરંતુ હવે અમારા ગામમાં ઘણા બધા લોકો વ્યસન કરતા છે તે લગન પણ અમારે સુધરવું છે. અને અમે પણ એ લોકોને ટ્રાય કરશું કે તમે પણ પોતાાનું જે વ્યસન કરે છો તે તમે નહી કરો કારણ કે વ્યસન કર તમને ખબર કે આપણને ઘણી બધી પ્રકારની બીમારી થાય છે. આકી ભાઈ તમારા ગામડામાં શું હાલચલ છે પ્રદુષણ ના કારણે
હા એમ જોવા જઈએ તો ગામડાઓમાં પણ પ્રદુષણનું પ્રમાણ આજે વધી રહ્યું છે. કારણ કે શું છે કે આપણા બાજુ હવે ગામડું પણ ગામડા ટાઈપ રહેવા નથી લાગયુ એકદમ શહેરીકરણ થતું જોવા મળ્યું છે. અને ગામડાઓમાં પણ આજે શું છે કે હમણાં અતારમ પૂર છે એમાં રસ્ત્ર ની વાત કરું તો હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો હું હમણાં જ ફરવા ગયો હતો અને ત્યાં ગણેશ ધોઢ પાસે ગયો હતો તો ત્યાં મને ખુબ જ મજા આવે એમ તો હું ગયા વર્ષે પણ ગયેલો હતો પરંતુ આ વર્ષે સમય ગયો એકદમ આ વર્ષે ડાયરેક્ટ તો રસ તો ભૂલી ગયો હતો તો પસે જ પહોચી ગયા હતા પરંતુ જ્યાં અમને જાણવા મળ્યું કે અમે ગલટ રસ્તે આવી ગયયા હતા તો પાછા ગણેશ રોડ પર ગયા તો ત્યાં અમને ખબર પડી અને ત્યાં અમે જોયું એકદમ નજારો પણ કુદરત એકદમ મસ્ત હતો. પરંતુ અમે ગયા વર્ષે જયારે ગયેલા હતા અત્યારે શું છે કે રસ્તા એકદમ કાચા હતા અને ગાડીઓ પણ ત્યાં સુધી ડાયરેક્ટ જઈ શકે તેમ નહી હતું પરંતુ આ વર્ષે અમે ગયા તો ગાડીઓ પણ ડાયરેક ત્યાં સુધી ગઈ એ મને ગમયો. કારણ કે શું છે ચાલવાનું વધારે હોય તો કેટલાક લોકો ખાસ કરીને આમ જે ગર્લ્સ હોય છે છો છોકરી હોય છે વુમન્સ હોય છે એ લોકો અફોર્ડ નહી કરી શકે ટાહુદી નહી ચાલી શકે એમ તો અમને એમ કે સારું પડ્યું પરંતુ અમે ત્યાં જેવા ગયા અને જોયું ત્યાં એટલો ગંદકી મચાવેલી હતી આખી જે નદી હતી જે વોટરફોલ જ્યાં પાણી પડે છે ત્યાં પણ એકનું પ્લાસ્ટિક નાખી લીધું હતું જમવાનું લોકો ત્યાં બનાવાય છે જેમ કે મેગી છે ને બધું સારું કેહેવાય બનાવો ખાવો પરંતુ શું છે મેગીના પછી ત્યાં રેપર જે હોય છે જે પ્લાસ્ટિક હોય છે ત્યાં જ ફેંકીને આવી રહી છે જેના કારણે એટલું પ્રદુષણ થયું હતું અને મને તો એવું લાગ્યું કે આજ આજના લોકોને આ પ્રકૃતિ પ્રતે કોઈ પ્રેમ કોઈ રહેલો જ નથી કારણ કે બધા લોકો જાય છે ફોટાને એવું પાડે છે. એ વાત બરોબર છે ફોટા પાડો પરંતુ સાથે સાથે જે પ્રદુષણ છે તે તો નહીં કરો કારણ કે જો હમણાંથી પ્રદુષણ કર છો એટલું બધું પ્રદુષણ થઈ જશે તો આવનારી જે પેઢી છે અથવા તો જે આથી પાંચ સાત વર્ષ પછી ત્યાં કેવી લોકેશન થઈ જાય ત્યાં આખું દુર્ગંધ હવા લાગશે પ્લાસ્ટિક શું છે જમીનમાં એમને એમ ભડી જતું નથી તો ત્યાંના લોકો પણ ત્યાંથી કંટળી ગયા હતા અને એ લોકો પણ કહેતા હતા કે તેમને પ્લાસ્ટિક પ્રમાણે ખેર ખેર બોર્ડ પણ મારવામાં આવ્યા હતા કે પ્લાસ્ટિક નું પ્રદુષણ નહીં કરો તો પણ લોકો ત્યાં જ જે પાણીની બોટલ હોય છે ખાસ કરીને મેગી ના રેપર જોવા મળ્યા હતા. અને કેટલાક લોકો સમય છે મને તો એવું લાગે છે કે જ્યાં એન્ટ્રી પોઈન્ટ છે જ્યાંથી દુકાનને એવું છે કે દુકાન વાળા લોકોએ જે લોકોને સજેસ્ટ કરવું જોઈએ કે તમારે જે પણ ખાવું હોય જે પણ કરવું હોય તે તમે અહીયાં જ ખાઈને જાવ ઉપર તમારાથી જે વોટરફોલ છે ત્યાં તમે જરાક પણ પ્લાસ્ટિક લઈ જઈ શકો નહીં. એમ એક નિયમ બનાવવો જોઈએ કારણ કે જો આપડણે જો નિયમ નહી બનાવશું અને કો પણ નહી પાલન કરશે તો ખુબ જ પ્રદુષણ થશે. અને મને જોવા મળ્યું હતું કે કાલે ત્યાં જે પ્રદુષણ થતું હતું તેમાં જે લોકો હતા તે ખાસ કરીને શહેરી વિસ્તારના હતા જેમ કે સુરત છે અમદાવાદ છે. ત્યાં નયા હતા કારણ કે એ લોકોની બોલી પરથી અમને ખબર પડી જતી હતી અને એ લોકો જયા પ્રદુષણ ખૂબ જ કરી રહ્યા હતા કારણ કે એ લોકો શહેરમાં રહે છે. અને એ લોકોને પ્રદુષણ પ્રતે એ લોકો જાગૃત નથી એવું મને લાગી રહ્યું છે અને અહીંયા આવીને ગમે એમ ગંડો કચરો નાખી દે છે એ લોકો એવું વિચારે છે કે એક વાર કચરો નાખી દીધો તો શું થશે આ પહેલી વાર તો રાખ્યો છે દર વર્ષે દર વખતે થોડા લખ્યા કરતા છે. અને આ વર્ષે જ તો આવવાના છે દર વર્ષે આવતા હોય તો દરરોજ આવવાનું હોય તો અમે નહી નાખીએ. પરંત એવુ હોતું નથી બધા જ એવું વિચારીને કા એકલુ પ્રદુષણ તો ફેલાવી રહ્યા છે અને મને એવું લાગે છે કે એ પ્રદુષણ આપણે દૂર કરવું જ જોઈએ.
હ
ને કારણ કે જો નહી કરશો તો ખુબ જ ગંભીર બાબત થઈ જશે જેમ કે આવ શું છે આ વખતે વરસાદ પણ એટલો ઓછો પડ્યો ખાલી એક જ રેલ નીકળી કાઢી છે. અને હમણા જોવા ને વરસાદ પણ નથી એકલુ ઉનાળો અને ઋટુ ચાલી રહેાય તેવું લાગી રહ્યું છે. તો આજે પણ થોડો ઘણો વરસાદ પડ્યો પરંતુ એટલો વરસાદ નહીં પડે. અને લોકો જે ભાત રોપે છે અમાર બાજુ ખાસ કરીને નાગલી રોપે છે. તેના ખુબ જ સારા એવું પ્રમાણમાં પાણી જોઈતું હોય છે. કારણ કે જો ભાત ને પાણી નહીં મળે એટલે કે ડાંગર ને જો પાણી નહીં મળે. તો એ એના મૂળિયા જમીનમાં જાતા જ નથી અને એ. મોટું થઈ જ નથી શકતું એમ એના કારણે ઘણું બધું નુકસાન ખેડૂતોને પણ થાય છે. અને હાલમાં પ્રદુષણને કારણે જે વરસાદ પણ નથી આવી રહ્યો તેનો ખુબ જ મારો અ ખેડૂતોને લાગવાનો છે અને ખેડૂતો એ આના પ્રત્યે ધ્યાન પણ આપવું પડશે કારણ કે જો હવે લોકો જાગૃત ના થશે અને ગામડાઓમાં જે શહેર તરફથી વિસ્તારોમાં કોઈ પણ લોકો ફરવા આવે. તો એમને તો મેં કહું જ છું કે પ્લાસ્ટિકનો હવે ત્યાં ગામડાને પણ અમે સમજાવી કે હવે કોઈ પણ વ્યક્તિ આવે તો તમે એમને પ્લાસ્ટિક ઉપર લઈ જવા નહીં ડેટા તો એ લોકો પણ સમજ્યા અને ત્યાં એમ તો સુવિધા પણ સારી હતી ગયા વર્ષે ગયા હતા ત્યારે ત્યાં મારી પાસે કોઈ ચાર્જ પણ લેવા આવતુ નથી. પરંતુ આ વર્ષે તો ત્યાં નાની નાની દુકાનો પણ ખોલવામાં આવી છે. ખાસ કરીને મકાઈની દુકાન એમ ઘણી બધી જોવા મળી અને ત્યાં જે પ્લાસ્ટ ટિક છે તે તો જોવા મળ્યું જ સાથે સાથે ત્યાં પે પાર્કિંગ થ હતું એટલે કે આ નાની બાઈક ના પચાસ ત્રીસ રૂપિયા હતા અને મોટી વાઈક એટલે કે ફોર વ્હીલર હોય તો તેના પચાસ રૂપિયા પે કરવા પડતા હતા. એટલે મને તો એમ તો ગમ્યું છે લોકેશન તો સારી છે ફરવાલાયક છે. પરંતુ હમણાં આપડણે કશે પણ જઈએ તો પણ પ્લાસ્ટિક નહીં ફેંકવો જોઈએ સરકારે પણ નિયમ કાઢ્યા છે અને એ લોકોને પણ હ જાગૃત એમ તો બધાયે લોકોને મેં ત્યાં સમજાવ્યું હતું અને એ લોકો સમજી પણ ગયા હતા. સારું તમે જ્યાં ગયા હતા ત્યાં તમને આવું કોઈ વાર પ્રદુષણ જોવા મળ્યું ભાઈ
હા ભાઈ એટલે કે અમને પણ જોવા મળયુ કાકે તમે જાણો છો કે આપડા જે એટલે કે આવુ બધુ જે આ પેલુ એટલે કે આજે ફરવાના બધા સ્થળો છે જેમ કે જોવા જેમ કે તમે જે પેલા તમે ગણતર ગયા હતા અને ત્યાં આવુ બધું પ્ર પ્રકારના બરા કચરો કે બંને પ્રકારના ઉ મળ્યું હતું એટલે એ સારું નહિ કાકે તમને પણ ખબર છે કે આપણે ઘણા બધા નાનો છે ડો કે પછી જોવાલા ચોમાસા ના સિઝન જેમ કે આવા હિલ સ્ટેશન છે ત્યાં આપણનેું બધું ગંદકી જોવા જ મળે છે. એટલે કે આપડે તો જે ધાર્મિક સ્થળો છે ત્યાં પણ આપને આવી બધી પ્રકારની ગંદકી ગમે તે પ્રકાર આવું ત્યાં બધો રોગચાળો બધી માખી મચ્છરોું બધું જોવા મળે છે એટલે કે આવું નહિ હોવ જોએ કારણ કે આપણા દેશમાં જો આપડે આવું બધું જોવા મળશ એટલે કે આવું બધુ દેખાવા મળશે તો પછી આપડો દેશ ક્યાં જશે એમ કારણ કે આપણા દેશને આપણે સમૃદ્ધ બનાવે છું આવા પ્રદર્શણ કરીને આપણા દેશને ગમે ત્યાં આપડણે ગમે ત્યાં એટલે કે આપડા પ્રદુષણ ના સ્તરે નીચું નહી લીધે પ્રદુષણ આપણા ખૂબ છે આપણે આપણે અટકાવવું ખૂબ જરૂરી છે કારણ કે આપણા દેશમાં ઘણા એવા નાગરિક છે. કે એના પ્રત્યે ખૂબ બધા અભિયાન પણ ચલાવે છે અને ખૂબ સારી રીતે બધાને સમજાવે પણ છે. એટલે મારે તે લોકોને જ કહેું છે કે પ્રદર્ષણ કરતા આપણા દેશના ઘણા બધા લોકો કરતા છે તે લોકોને અટકાવું જોઈએ અને આપણે દે સમૃદ્ધને સારી રીતે સ્વસ્થ રાખવો જ જોઈએ સારું ભાઈ મળ્યા પાછવા દેશમાં આવી બધી પ્રકારની પરિસ્થિતિ આવવાની છે અને આવી તકલીફ તો રહેશે જ. સારું મળીયે ભાઈ
હા સારો પાછા મળશુ ત્યારે વાત કરીશું.
હા ભાઈ